હેલો. જય શ્રી કૃષ્ણ મજામાં છું આપ કે. કેમ છો બેન!
હા એકદમ સરસ હો, જો સારા એવા વાતાવરણમાં વરસાદની મજામાં.
અચ્છા. આજ મનને તારો સાથ નવી કલા શીખવાની મહત્ત્વ. આ વિષય પર સવિસ્તરથી વાત કરવાની છે.
હા હા ચોક્કસ ચોક્કસ. બઉુ સરસ ટોપિક છે. સરસ ટોપિક કેલાય એવા છો તમે. તો તમારું એમાં શું? છે. નવી શીખવાની કલાના મહત્વમાં તમે શું? કેવી રીતે એને આમ,
ીી સર હા સાચું છે. આજકાલ દુનિયામાં જ દરરોજ નવી વસ્તુ આ નવી ટેકનોલોજી. નવા કામ અને નવા અવસર આવતા રહે છે. એટલે કેવલ એક જ વસ્તુ જાાનવી કાફી નથી. પણ સમય સાથેની કલા શીખતા રહેવું જરૂરી છે. અને લર્નિંગ ન્યુ સ્કિલીને પોતાની અંદર, નવી ક્ષમતા વિકસિત કરવી. એ સિલાઈ, કઢાઈ, કુકિંગ, કમ્પ્યુટર, મોબાઈલ રડિટિંગ, ભાષા ડિઝાઇનિંગ, મેકઅપ માર્કેટિંગ, અ બોલવાની કલા સમય સમય વ્યવસ્થા પન કશું હોઈ શકે. એ પણ જરૂરી છે ને!
હા, હા. આજે તમે આજે જેટલા પણ ક્ષેત્રમાં કીધું છે. એ બધી કલાઓ શીખવી જ જરૂરી થઈ ગઈ છે. ખાલી એક જ થી નહી ચાલે. જો આપણેે એમ કેશું કે ચાલો ખાલી કુકિંગ જ કરીએ. તો એવું નહી ચાલે. એની સાથે સાથે આજની ટેકનોલોજી પ્રમાણે આપણે એ મોબાઈલ ને આમાં જે બધું છે, એ પણ આપણે શીખવું પડશે. અને બધી સ્કીિલ ડેવલપ કરવી પડશે આપણે. હ કારણ કે આ કેવું છે કે, આજે આપણે એમ કહીએ કે, હા અ મોબાઈલ નહીં યુઝ કરીએ, તો ચાલશે જ નહી. હરેક જગ્યાએ આપણે એ અ નવી ટેકનોલોજી છે એને આપણે અપનાવવી જ પડશે. હમ...
હ મને તો લાગે છે કે નવી કલવા શીખું. કેવલ નોકરી અથવા કમાઈ માટે જ નથી પણ, પોતાને સુધારવા માટે પણ ખૂબ જરૂરી છે. નવી કલા વ્યક્તિને આત્મનિર્ભર, આત્મવિશ્વાસી અને સમય સાથે તે ચાલતી બનવે છે. આજ નવી કલવા શીખ ની જરૂરત માટે વધી ગઈ છે. કારણ કે આજનો સમય સ્પર્ધાનો સમય છે. જે વ્યક્તિ નવી વસ્તુઓ શીખે છે. એ આગળ વધે છે. જે કેવળ જૂની રીત પર અટકાય છે. એ પચ પાછળ રહી જાય છે.
હા એ એ વાત એકદમ સાચી છે કે, જો આપણે આપણે જૂની રીત અપનાવવા કરશું તો કોઈ દિવસ આગળ વધી જ નહી શકે. નવું શીખ નહીં શકીએ તો, અ હં આપણેે જે જમાના પ્રમાણે જે-જે પરિવર્તન આવશે નવું-નવું જે આવશે. ખાલી જો આપણે મોબાઈલની જ વાત કરીએ. તો નાનો મોબાઈલ પેલા આપણે વાપરતા હતા. તો જો એજ મોબાઈલ વાપરા કરશું, તો આપણને પછી અ એ જે આ સ્માર્ટ ફોન વાપરવાનું નહી શીખીએ, તો આપણને કાઈ દુનિયા ની ખબર નહી પડે. જો સ્માર્ટ ફોન વાપરતા થઈ જશુ. તો એમાં આપણને ઘણું બધું જાણવાનું મળે છે. આજે આપણે પ કો કે વાંચવું નથી પડતું સીધું મોબાઈલને હમ.
થી આખું જીવન ચાલુ હતું પણ હવે બાજાર કામ ગ્રાહકોની. પસંદ ટેકનોલોજી બધું ખૂબ તેજીથી બદલા છેય એવું. ઉદાહરણ તરીકે કોઈને કેવલ સીધી સિલાઈ આવડતી હોય પણ જો એ બ્લાઉઝ. ડિઝાઇન મશીન એમ્બ્રોયડરી ફૅશન કટિંગ ઓનલાઈન ઓર્ડર લેવું. સોશિલ મીડિયા પર કામ બતાવું. આ બધું શીખ લે શીખીલેતો તેનો વ્યવસાય ઘણો આગળ વધી શકે. અને એટલે નવી કલા વ્યક્તિ. વ્યક્તિના જુના કામને પણ નવી તાકત આપી શકે અને એ વ્યક્તિને સમય સાથે ચાલવાની શક્તિ. ત્યા આપી શકે છે ને.
હા એજ રીતે તમે જેવું સિલાઈ નું કીધું એવું કુકિંગ ન હું કહું તો કેવું કે. પેલા આપડે કેવું કે ખાલી ઘરના લોકો માટેજ આપડણે બનાવતા હતા પણ આજે હવે કેવું થઈ ગયું છે. છે કે આપણે અ આજે સ્વિગી ઝોમેટો. બધાને આપણે જો એના કોન્ટેક્ટમાં રહીએ. તો આપણે ઘરે અ ઉ કોઈ પણ આ. વાનગી બનાવી અને લોકો સુધી પહોંચાડી શકે અને આપણે. કમાણીનો એક જરિયો બની જાય છે એજ રીતે કોઈ. પણ હોટલો છે એ લોકોમાં પણ. જો એને આપણેે બધી અ જગ્યાએ એનું કરવુંય તો મોબાઈલથી. એનું અ માર્કેટિંગ કરી શકે છે. તો અત્યારે આપડણે જોઈએ છીએ તો. કુકિંગમાં બધા લોકો જે પેલા આપણેે એ ખાલી એક. અમુક જ આઈટમ બનાવતા હતા એ આપણે હવે ચાઇનીઝ છે પંજાબી છે. અ મેક્સિકન છે ખાલી આપણા દેશને જ નહી પણ બધા. બધાજ દે વિદેશની પણ વાનગીઓ આપડણે બનાવી શકીએ છીએ.
અને નવી કરવા શીખવાના કે બધું ફાયદે છે ને અ એને કે. આત્મવિશ્વાસ વધે છે કમાઈ ની નવી તક. મળે છે વ્યક્તિ આત્મનિર્ભર બને છે સમય નો સાચો ઉપયોગ. થાય છે બધી વિચાર શક્તિ અને. ક્રિએટિવિટી વધે છે વ્યક્તિ બદલતા સમય સાથે ચાલવાલાયક બને છે. હા મને પણ લાગે છે કે જે વ્યક્તિ કશુંક. નવ શીખે છે અને પોતાના ઉપર વિશ્વાસ વધારે આવે છે. તો જેમ જેમ આપ નવી વસ્તુ શીખ કે તે તેમ તેમ મનમાં થાય કે હું પણન કરી શકું છું.
હા હા હા એ એજ આપણે વ્યક્તિ વ્યતિ જો નવું શીખવાનું કરશે તોજ એ બધું શીખી શકશે. અને આપણે અત્યારે જોઈએ છીએ તો ડોક્ટરો પણ જો તમે જોઓ તો બધું નવું નવી ટેકનોલોજી ઉપર અભ્યાસ કરીને પછી આજના ડૉક્ટરો છે એ નવી નવી ટેકનોલોજી લાવે છે તો આપડ ઓપરેશનાય થાય છે. પેલા કેવું હતું કે ઓપરેશન થાય તો આપણે ઘણી બધી પરેજીઓ પાડવી પડતી હતી. પણ હવે આ નવી ટેકને નવું બધું શીખે છે ડોક્ટરો તો આપણને એ રીતે ઓપરેશન કરે તો વધારે સમય આપણે આરામ પણ નથી કરવું પડતો અને ઓછો જમવામાં પણ બહુ પરેજી રાખવી પડતી હતી હવે એવું કઈ કરવું પડતું નથી. અને આપણે પણ જો નવું નવું બધું શીખતા રહેશું. તો આપણને પણ આગળ આગળ બધું જાણવાની ને બધું શીખવાની મજા આવે એમ.
હા અને નવી કલા શીખવાથી આત્મનિર્ભરતા કેવી એ રીતે આવે છે? દરીયે કે કોઈ સ્ત્રીને સિલાઈ આવડતી ન હોય તો કે પોતાના કપડા માટે, ઘરમાં નાના મોટા કામ માટે, બીજા પર નિર્ભર રહે. પણ જો એ સિલાઈ શીખી લે તો પોતાનું કામ પોતે કરી શકે ઘરના લોકો દકાનના કપડા. કરી શકે અને ચાહે તો કમાઈ પણ કરી શકે. આ તો ખુબ મહત્વની વાત છે કે નવી કલા વ્યક્તિને મને કોઈની રાહ જોવાની પડે તો એ બી તાકાત આપે છે. એકદમ કુકિંગ, ટેલરિંગ, બેસિક કમ્પ્યુટર, ઓનલાઈન પેમેન્ટ, મોબાઈલ હેન્ડલિંગ, કમ્યુનિકેશન આ બધી કલા રોજિંદા જીવન મે સરળ બનાવે છે.
હા એજ આજે તમને જો કોઈ પણ વ્યક્તિ ને કોઈ કલા આવડતી હોય. અને જો પછી એનો સદઉપયોગ કરી અને પછી એને આમ સોશિયલ મીડિયા ઉપર જો અ મૂકે તો એ એની કલા થી ઘણું બધું કમાઈ શકે છે અને એને ખૂબ નામના પણ મળે છે. એટલે અ વ્યક્તિને જો સફળ થવુ હોય તો અ તમારે કલા આપણને જે આવડે છે એને. અ સદ્ઉપયોગ કરતા પણ આવડવું છે. જોઈએ અને નવી નવી કળા ન આવડતું હોય તો શીખવી પણ જોઈએ. આપણે અત્યારે શીખવા માટેની ઘણી બધી આપણને સ્ત્રોત મળી રહે છે.
આજે ક્યાય કોઈ પણ સ્કીિલ થી ઈન્કમ જનરેટ કરી શકાય છે જેમ કે કે સિલાઈ અને બ્લાઉઝ ટ્ટીચિંગ, મેહેંદી, મેકઅપ, બ્યુટી પાર્લર, કેક બનવુ. પાપડ, લોનચું, નાસ્તા બનવવું, મોબાઈલ થી વિડીયો એડિટિંગ કરવું છું, સોશિયલ મી ક્રિયા માર્કેટિંગ કરવાની, એમ્બ્રોયડરી, જ્વેલરી મેકિંગ, ટેક્નિક, ટીચિંગ, લેંગ્વેજ ટ્રાન્સલેશન, આજે ઘર બેઠા પણ સ્કીલ થી કામ કરું કરી શકાય છે. નવી કલા વ્યક્તિને નોકરી પર નિર્ભર ન રાખે એ પોતાને કામ શરુ કરવાની પણ હિંમત આપે છે.
હા તમે જેમ કીધું ને એમ મારા જે એક રિલેટિવસ છે એમના એમને કેક બનાવવાનો બહુ શોખ છે. તો એમને શું કર્યું કે પછી પોતે એવું કેક બનાવવાનું ઘરે પોતે કેક. બનાવતા હતા એમ કરતા કરતા. પછી શું કે જો બાળકોને આપણે બર્ડ ડે ઉપર બોલાવતા હોય. પછી એમની મમ્મીઓ પણ એક એક થી એને. ગમવા લઈ ગયા એટલે પછી એને શું કર્યું કે ધીમે ધીમે એ એમના ફ્રેન્ડ સર્કલમાં એ કેક ન ને એવું બધું ઓર્ડર થી કરવા મંડ્યા પછી એમ. કરતા કરતા હવે એને તો ક્લાસ પણ ચલાવે છે હવે એને એ બહુ સારી રીતે કમાણી કરી શકે છે. અને એમ ઓર્ડર થી કેક ઘરે જ બનાવે. અને પછી એ બધાને સપ્લાય પણ કરે છે હવે એમનો. બિઝનેસ છે ને બહુ વધી ગયો છે એ એના હવે તો એમના ફ્રેન્ડ સર્કલ માં જ ને બહાર પણ જાય છે ને. બીજા અ આજુબાજુના ગામમાં પણ બધે જો એવી રીતે બધે સ કેકની સપ્લાય કરે છે.
ક્યાં હોય છે કે ઘણી વાર લોકો શોખ માટે કશું શીખે છે. અને એ પાછળ વ્યવસાય બની શકે છે. ઘણા વ્યવસાય શોકમાં તે જે શરૂ થાય છે કોઈને ડ્રેસ ડિઝાઇન કરવાનો શોખ હોય. એ પાછળ બ્યુટિક બની શકે છે કોઈને કુકિંગ નો શોખ હોય તો એ હોમ ફૂડ બિઝનેસ બની શકે કોઈનું મહેંદી આવડતી હોય એ બ્રઇડલ મહેંદી આર્ટિસ્ટ બની શકે છે એટલે શોકને પણ હલકામાં ન લેવું જોઈએ યોગ્ય માર્ગદર્શન પ્ર પિસા ની મહેનત હોય તો શોખ પણ કરિયર બની શકે છે
હા એ મેંદી નો અત્યારે તો ખુબ લગ્ન પ્રસંગે કેટલા લોકો બધા મહંદી લગાવે છે તો મહેંદી આર્ટિસ્ટવાળાને બોલાવવા જ પડે છે તો એ એમાં ઘણી બધી કમાણી કરી શકે છે. અને એ લોકોનું આખું એ હોય છે ગ્રુપ હોય છે. કે જે લગ્ન પ્રસંગો હોય ત્યાં આવે દુલ્હનને લગાવે છે અને એમના સગાવાલા ને પણ લગાવે છે મેકઅપ એ તો આજના જમાનામાં ખુબ જરૂરિયાત જ છે હરેક કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો આપણેે બ્યુટી પાર્લર માં જઈએ છીએ એમ એટલે ખુબ